હાલો.
કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં
શું કરતાતા?
બસ કઈ નય જુઓ ને કામ કરતીતી મારે થોડું કોલેજનું ચાલતુંતું એટલે
સરસ.
હમ કેવું ઘરે બધા મજામાં છે, આટી અંકલ ને બધા?
હા બસ મજામાં છે. તમારા બધા મજામાં?
તે એકદમ મજામાં છે.
ના તો ચાલો ને કઈક વાત કરીએ કઈક વિષય પર તમારી જોડે હોય તો કો
હમ ચલો ને આજે આપણે ખોરાક પર વાત કરીએ
હા ચલો ને તો ખુબ સુંદર વિષય છે.
આમ તમને સૌથી વધારે ખાવા કોના હાથ નુ ભાવ મમ્મી ના હાથનું જા તે બનાવેલું કે બહારનું
હા સૌથી વધારે તો મને મમ્મી ના હાથનુ ભાવે અને પછી છે, ને મારા ગર્લફ્રેન્ડ ના હા નું ભાવે
અચ્છા બરાબર હમ. તો તમને આમ સૌથી વધારે કઈ ડીશ ભાવે લાઈક ગુજરાતી ડીશ છે, કાઠિયાવાડી પંજાબી એમાંથી
ગુજરાતી મને વધારે ભાવે અને ઘરનું ખાવાનું વધારે ભાવે આમ અમ ભીંડાનું શાક હોય એ બી ગરમ ગરમ ઘી વારી રોટલી આમ મજા આવી જાય
હમ.
તમને
હ મને પણ વધારે તો ગુજરાતી ભાવે પણ જોડે પંજાબી હોય તો મને બો જ ભા પંજાબી સબ્જી ને કાલે જ અમે બધા કોલેજમાંથી બહાર ગયા તા તો અમે લોકો એ છે, ને મસ્ત પંજાબી અ ફૂડ મંગાવ્યુંતું આમ તંદૂરી નાન, છાસ અને બે પંજાબી સબ્જી હતી એટલી મજા આવી ગઈ ને બો જ મજા કરી કાલે અમે બધા મૂવી જોવા ગયાતા પેલું આલ્ફા પડ્યું
હા હા.
એમ
આ તો એ કેવું હતું પિક્ચર થોડું રિવ્યુ આપશો મને મારે જોવા જવું હોય તો
હો એ મને એટલે અમારા ગ્રુપને તો બો જ ગમ્યું એટલે અમે છે, ને આગલે દિવસ રિવ્યુઝ જોયા તા રીલ્સમાં ને એમાં તો કે કે નહી સારું આમ તેમ પણ અમને તો બો જ ગમ્યું અમ મજા આવી જાય એક વાર જોવાય એવું છે, મૂવી સારું છે, આલ્ફા તો
હા.
એમાં એમાં પેલી આલિયા ભટ્ટ અને શર્વરી પછી રીતિક રોશનને એ બધા હીરોઝ છે, અને સારું મૂવી છે, એક વાર તો જવાય ફેમિલી જોડે જોવાય એવું મૂવી છે. હમ કાલે પછી અમે છે, ને પોપકોન પણ મંગાવ્યા તા અનેને ખાધા તા ત્યાં આગળી
હમ કેવા હતા એ?
હમ ચાલે એમ તો બો પ્રાઇઝ હોય પણ અમે મંગાયેલા એટલે પછી ખઈ લીધા ઠીક હોય. મને તો પેલા ડીમાર્ટમાં મળે છે, ને પોપકોર્ન એ બો જ ભાવે છે.
હા થર્ટી ફાઈવ રૂપીસ ના મળે છે બટ બઉુ મસ્ત હોય છે ચીઝ વાળા, અને મસાલા વાળા નઈ.
હા. હમ આ મને છે ને સૌથી વધારે છે ને પેલા ચીઝ વાળા પોપકોર્ન આવે શે ને બહુ જ ભાવે, છે ને ત્યાં જે સોફ્ટી મડે છે ને એ પણ બહુ જ ભાવે.
ઓહો પણ ત્યાંની સોફ્ટી એટલી સારી નથી આમ જોવા જોઈએ તો કારણ કે ત્યાંની હવે બદલાઈ ગઈ છે.
હા હમણાં ની બદલાઈ છે હું હમણાં, એક બે વીક પહેલા મારી ફ્રેન્ડ જોડે ગઈ હતી ને ડીમાર્ટ, તો ત્યાં પછી મેં ખાધી હતી તો, એકદમ આમ પાણી જેવો ટેસ્ટ આવે એના જે મતલબ હોય ને ક્રીમ ઉપ પર એ માથી પછી આમ પહેલાં સારું મળતું હતું જ્યારે નવું નવું હતું ને એ વખતે આ સારું હતું.
હા અને તમે જે પોપકો ની વાત કરો છો ને એમાં,
છે ને મસાલો હોય છે ચીઝ નો આમ કેવાય ને કે આમ, એટલે પ્યોર ચીઝ, નહીં હોતું બટ એનો મસાલો હોય છે તે જે આપણા શરીર માટે સારું નથ થી આપણેે રોજ તો ના ખાવું જોઈએ એ વસ્તુ
હમ એ તો છેજ હું તો છે ને, જયારે બી લાઈક જવું ને તો અમે મહિને જઈએ તો હું એક મંથ માં ખાલી એક જ વાર ખઉં છું એટલે, તમે કીધું એમ જ કે એમાં મસાલો હોય એટલે એ હાનિકારક છે એટલે, શરીર માટે પણ નુકસાન થાય એટલે બહુ ના ખાવું જોઈએ.
હા એજ, અને તમે કાલે કયા પંજાબી રેસ્ટોરન્ટમાં ગયેલા મને થોડું જણાવશો?
અમે છે ને એક છે મારે અહીંયા ક્રિસેન્ટ કરીને રેસ્ટોરંન્ટ છે. ત્યાં અમે ગયા તા અમે કેટલા અમે દસ જણ હતા. તમે નહી માનો પણ અમે ચાર સાડા ચાર હજાર નું બિલ કર્યું હતું.
શું વાત છે પણ એ તો બહુ મોગી હસે ન તો તો રેસ્ટોરન્ટ તો,
હા થોડી હતી પણ ચાલી જાય મજા આવી ગઈ હતી ફ્રેન્ડસ હતા એટલા,
હા અને શું હતું ત્યારે ગરમી હતી કે ઠંડુ હતું કે મોનસૂન હ તું શું હતું વાતાવરણ કેવો હતો.
વાતાવરણ તો એકદમ આમ, કોઝીને એવું ઓમ વરસાદ પડતો હતો અને પંજાબી ગરમ ગરમ ખાવાનું, એટલી મજા આવી ગઈ. અને તમને ખબર ખાલી છાસ અમે, છાશ પીધી નહી નહી તો ખબર નહી અમે આઠસો રૂપિયા ની છાસ પીધી દસ જણા એ, એક ગ્લાસના ખબર નહી, ચાલીસ પિસ્તાળીસ રૂપિયા હતા બોલો એટલો પ્રાઇસ સ,
ઓહો શું વાત છે આટલી બધી મોંઘી.
હ છાસ સૌથી વધારે મોંઘી લાગી અમને બધાને તો બીજું બધું તો ચાલે, અ બાકી છાસ થોડી મોંઘી હતી પણ ચાલી જાય.
હા એ ચાલે હવે. વન ટાઈમ એક્સપિરિયન્સ કેહેવાય ને કે એક જ વાર જવાનું છે ન પણ ફાયું હોય તો બીજી વાર બી જવાય હું તો માનું ત્યાં સુધી છ મોકું હોય તો એ
અ હા એતો છે મહિને એક વાર જવાઇ સ મતલબ જઈએ તો બાકી રોજ તો ના હવે પણ કોક વાર જવાઇ
હા એ વાત તો છે.
હા તો બોલો તમ એમ બીજું કો કેવું છે જમવાનું તમારે થઈ ગયું બનાવી દીધું
ના મમ્મી તો અત્યારે બહાર ગઈ છે સો એ આવશે એટલે પછી બનાવશે એવું છે તમે મને જણાવ્યું જણાવ્યું નઈ કે તમને શું ભાવે છે ગુજરાતી ડિશમાં?
અ ગુજરાતી ડિશમાં તો મને શાક રોટલી પછી અ ઉનાળામાં તો મને છે ને રોજ રસ જોઈએ જ પછી શાક રો લી હોય દાળભાત આટલું તો મને જોઈએ જ અને જોડે ખમ મન આમ ઢોકળા પાત્રા એવું બધું હોય તો મને બહુજ મજા આવી જાય.
શું વાત છે અને તમાર મમ્મી આમ સ્પેશિયાલિટી શું તમારા મમ્મીના હાથ ની? શું બનાવે વાનગી માં મસ્ત?
આમ તો બધું જ સારું હોય પણ મને આમ સૌથી વધારે છે મારી મમ્મી ઢોસા બહુ જ મસ્ત બનાવે છે.
સુ વાત છે
હમ્મ આમ તો એનું બધું જ સારું હોય પણ મને સૌથી વધારે ઢોસા પછી પાણીપુરી આ બધું મમ્મીના હાથનું ઘરે બનાવેલું બઉ અજ ભાવે
ઓહો પછી જ પેલું સ્પેશિયલ નહી બનાવતું ગુજરાતી કઢી નહી બનાવતા આંટી
હા એતો મારા ઘરે બને જ અમારે દર બુધવારે મગનું શાક ભાત કઢી રોટલી આતો અમારે મોસ્ટલી ફિક્સ જ હોય કોક જ વાર બુધવારે ના બને બાકી અમારા ઘરે તો આ બનતું જ હોય છે.
ઓહો અને પછી અત્યારે શું બનાવ્યું છે જમવાનું?
અત્યારે તો મને ખ્યાલ નથી કઈક તો બનાવે છે સારી સુગંધ આવે છે અવ એની ચે જઈશ ત્યારે જોઈશ હમ્મ તમારે શું બનાવે છે આટી અત્યારે?
અત્યારે તો કઈ નઈ આમ તમે જેમ કીધું ઈડલી નું મુૂકીને ગઈ છે મમ્મા એટલે પછી આવશે એટલે પછી મસ્ત ગરમ ગરમ ઉતારશે ને પછી આપશે
અચ્છા એમને આમ સૌથી એની સ્પેશિયલ ડડીશ કઈ એમને હાથની?
અ એમને સ્પેશિયલ ડીશ તો છે ને આમ કેવાય ને કે ઘરે બનાવેલી સેન્ડવીચ બહુ જ આમ ટેસ્ટી હોય છે આમ
હ
આમ મમ્મા ને કેવું કે ઈટ ઇટાલિયન વસ્તુઓ આમ બહ મસ્ત બનાવે એમ મસ્ત
હમ્મ બરાબર મજા આવી જાય ઘરનું મને તો ખાવામાં એટલે બ બાર નું ભાવે પણ કેવું કે પછી એમાં પૈસા પણ બગડે એમાં પેટ બી બગડે શરીર પણ જેમ જોઈએ છે મારે તો જુઓ ને બારનું ખાઈ ખાઈને વેટ પણ વધી ગયું છે.
હા એ તો રહેેવાની તકલીફ અને તમે મને પૂછ્યું નહી કે તમારી મમ્મી ઇટાલિયનમાં આમ શું સ્પેશિયલ તમને ખબર છે કે પાસ્તા બહુ જ મસ્ત બનાય મારી મમ્મી
એવું હા ચો ક્કસ તમે બનાવો ત્યાં મને કોલ કરજો હું આવી જઈશ ખાવા.
હા ચોક્કસ કેંકે એનો સ્વાદ જ બહાર જેવો હોય છે ને એટલું મસ્ત બનાવે છે ને બધા સોસ નાખીને આમ બનાવે આમ મસ્ત એની તમને એવું હશે ને તો હું રેસીપી મોકલાઈશ તમે આવી ના શકો ન તો
બિલકુલ આમ ખાવામાં તો હું કદી ના નહીં પાડતી એટલે મને બોલાવશેો તો હું ચો ક્કસથી આવીશ આપડે પછી ખઈશું બધા ભેગા થઈને એ આમ વાતો કરીશું મજા આવી જશે.
હા એજ ને અને મારા બેન ભી બો જ બધું મસ્ત મસ્ત બનાવે છે એ તમને જે તમારું ફેવરેટ છે ને પંજાબી એ મારી બેહેન તો બહુજ મસ્ત બનાવે છે.
ઓ આવું પડશે ખાવા કદી હવે બોલાવજો તો અમે પણ આવીશું બધા ખાવા.
ચોક્કસ અને તમે બેન ના હાથ ની પનીર ભુરજી ખાશુ ને તો તમે આમ કેવાય ને આમ એકદમ મનમોહક થઈ જશો આમ
હમ્મ આઈશું આવીશું સારું ચલો મારે છે ને બહાર જવાનું છે મને બહુ આનંદ આવ્યો તમારી જોડે વાત કરીને હા
હા મને બી તમારી જોડે ખુબ જ આમ મજા આવી ગઈ આપડે આમ મસ્ત ખોરાક વિશે વાત કરીને બધું વાનગી વિશે વાત કરીને બહુ મજા આવી ગઈ આપણે ચોક્કસ વાત કરીશું બીજી વાર.
ઓકે બાય
બાય